હેલો. હા.
અવાજ અવાજ આવે હા આવે આવે
હા આવતો જ હા હા બરાબર હુ કેય હાંજે ફોન જેવો કરલો તો માથી રિસીવ ની થેલો
કઈ ની હું કરે એમ કરીને ફોન કરેલો
કઈ નહી બેહેરેલીશ બાકી હજીુ તો રસોઈ બનતી છે હજી તો
હા હું કરડે ઘરે બધા હારા છે ને
હા બહત હારશે ત્યારેગરા કેમ
બધા હાડા
તેને કઈ ક કઈ કામ હો તું
કઈ નઈ એમું પડે એમડીને કેટલા દિવસ ફોન ની કરે એટલે પછી
હ હા નરેની આ બજ પાસાડ બહેરલી ફોટા જો કટતીનલ્ તોધન
બડ વકયા
નાલા બાલવાડી વાળા સ્કૂલ મજા ત હતી તેવાળ ફોટા
ત્યાં તો મજા આવતી કે
હો મજાતી હતી મેં તો બહુ રમ મજાતી હતી તં રમતી હતી લીસા પટ્ટતી હતી ખાવાનું આપતા હતા ગરમ ગર ગરમ સુખડી બહ મસ્ત મસ્ત બધું બનાવતા જ જાય
હા મેં જાતીને મારી ડાડી થ બા હાલડીમાં જઈ જતી મને તો બધું ખાવાનું મસ્ત મસ્ત ચોકલેટ બી બહ ખાવાની મજા પછ્ટાટ પી હોવા પડતા
એ તો વડતા તે તોતા જ કે ન એમ મન બહુ વલટાડતા અમે તો જાતેથી ર હો બહતી ઊઘી હો જામ મેં ત તઘી હો જામ પછી મોમન તો લેવા આવતા હતા અને મ તે પછતા સ્કૂલ ના પછ બાલવાડી ના હ બધા ઘોડા વાળા વાળા પાવ પાણી કોુલી વાળા બઉ બધા લાગતા ખાવા જ હતી ત્યારે ત્યારે બાલવાડી મેં તું કે
હા એવટા નહી મલા પણ મારી દાદી જે મના તે પછી માટે ખાઈ મૂકી
બરાબર બરાબર અમારે ફાલવાડી ના હ એવું બધું તો રમવા બહુ જતા ત ઘેર બાજુ બધા ભેગા થાયને બારવાડીમાં જાય એ અમને બોલાતા દૂધ ભી આપતા હતા બદામ વાળું કાજુ વાળું કાજુ અલગ અલગ જાત જાાતમાં દૂધા આપતા હતા
હા
હમ એવું હતું કે તારા બાલવાડીમાં
એવું હતું ને હા પ સુખડી ખાવાની મજા આવેતી મંદર સુખડી ને પછી પેલું મુઠિયા અને પાત્રાને એવું બનાવતા હતા
હા હા તે બરાબર બરાબર અમે હ જાતા હતા મજાતી હતી મેં તો મને તો બધા મારતા જ બહ હતા બો રડતી એટલે મને બધા બહુ ચીડવતા તું રડકી રડકી મને બહ ચીડવતા હતા
મેં તો બીજાને મારતી મને કોઈ નઈ મારતું પણ મેં બીજાને મારતી એટલે બધા મારી બહ આવે મારી દાદી એટલે તો પછી પછી કય ક તારી પોતા હોય બહ મારે બધાને બહડે એ શીખવ કર પછી મારી દાદી તોને જાતી કે ભ એવું ઉપ એમ કરીને
બરાબર બરાબર એવું જોળે ના નથી ત તો વસી તોડી ગયો ન તો કરતા જતા ને કહ આવું એક ઉતાવળ મોટી મોટા થવાની મોટા થઈ ગયા થ નાના ર સારું પડતે એમ વિચાર કરરા મનેને
હમ એ થચ હ હ કઈ કે બીજું હમણાં હું ઘરે ઘેરેશ કે પછ સ્કૂલમાં જાય
કોલેજજ ચાલુ નથી થઈ એટલે ઘરે જ
એવું કે હજુ
એક્ઝામ તે પટાવવીને હવે ઘરજ છે ચાલ થ હે
ન કોઈ કે નોકરી માટે એપ્લાય કરી જવા જોઈએ ને મરી જાતે
હવે નોકરી હજુ કોમ્પ્યુટર શીખવાનું બાકી જ છે એટલે પછી આરામથી પછી હી ગીને પછી નોકરીને હજુ એપ્લાય કરા
હા ચાલે ચાલે બહુ વાંધો નીધો હતો હ એજ ને તારે તો નાની બેહેન હો હતી તો હમણાં બારવાડીમાં જ જાતી હોય ને દુઃખ જાતી હય ને હા તેની હો હતી
હા એટ બાલવાડીમાં જાય તો પાછી રોડે બહ મારી બેન તો. પછી મારે મૂકવા જવા પડે લેવા જવા પડે કોઈ ડાકીી તો ના જ બેહી રહેેવા પડે મારે. મસ્તી નેવ કરે એટલે.
હા તેને જોવા હત તેને કોઈને મારી ન પાડે એને તો.
ના તો એ કો હ જાય તો જયા કરે પણ પાછી- - બીજા અમુક નવા પોયરા આવી જાય તે લોકો હાતે બને નહી એટલે આ રડવા જ લાગી જાય.
હા તો મારી હયાથે હ થતો હતો મેંને લીધું ત્યારે મારી હયાથે બહુ થયેલું કોઈને હાથે બને- - તે પહેલી બેચેસ બેઠતી મરે છલ્હી બેઠ દતા હતા કરતા હતા મ ટીચર નની આવાજતી- - ટીચર એ લોકો મને વડે મને છેલ્લી બેન્ચ બહાર દે ને- - અને કેવા હ જાતી હતી તારી હતે ઉઠે લું?
અને મારી હતા તો બધા હાથે બેસી જ હતા મેં તો વચ્ચે બેસી દ હતી. આજુ બાાજુ મારા ફ્રેન્ડ લોકો બેહી જતા એટલે મજા આવતી અમને તો.
હમ બરાબર.
એ સ્કૂલ ના ફોટા બી છે જોયા કરું હવે ના અતાર ના હવે બી- - એ બી દોસ્તા લોકો ક ગયા કઈ ખબર નઈ મને.
હા તેજ ને.
બધા પોટપોટા ના કામમાં- -
એવું જ- - હમણા આ તો રજા એલે હ તો ગે- -
હમ. હવે વરસાદ ચાલુ થવાના છે તમારે ઘ બાજુ આવે કે નહી વરસાદ?
એક બે સાાલો તો પણ પછી નહી આવ્યો.
અમાર બાજુ બી એવું જ. એક બેસ બેસ આવેલા પછી પાછા તડકા મૂ કે પાછું અંદર જેવું. પાછવાડે પાછ આવે જ નહી જ નહી આવે.
ખબર ને એવું તો થયા કરે.
ખબર નઈ અંબાલાલ ક આગાહી આપે તેજ નહ ખબર.
હ તે તેતા તેતા કેવાનું કેને એમ તે નિશ તે તો.
હમ કેરી કેરી ના રસ પીડા કે નહી હરા- - કેરી તો તમારી વાડી બહુ મોટી ને?
બહુ મોટી વાડી અમારે ત આંબા વાડી હોય છે જમરૂુખ છે સફરજન છે. હ બધ જાાડ ન રૂ પેલા. હમણાં સીઝન એટલે તેના હિસાબે એ લોકો થયા કરે સંતરા અને બધું બહુ છે જોયતુંતું- - હ જ લ વા.
હા એક દિવસ આવા ને પરમાને અડધે લેવા આવવાડ કેમ કે ગાડી બગડી ગયેલી- - એટલે- - પપ્પા અધે લગીન તો મૂકવા આવે હે અડધે થી પછી તારે લેવાવા પડે હે.
હા તો કઈ નઈ મેં લેવાનું અધે બધું કોન્ટેક્ટ તો કરી જેવા ને કે પછી આપડે તો પછી મારી સ્કૂલ માં- - તને લઈ જ કે કેવી સ્કૂલ છે તે બતાવી આવું કે નહી ક એક મજા આવે ત કઈ બેન્ચ બે- - ક કયા ક્લાસમાં જતી હતી મેં બેતી હતી ક ટીચર હ પટ્ટો ટ- - વધારે પટો ની ઉપર તો બહુ ટીચર કઈ માડે કઈ વળે બધી બતાવવાના તને- -
તે આપડે આખું ગામ ફર્યા હ અત્યારે વાડીિયા ફરવા જા કેડી ને જમરો- - સરા ને બધું ચીકુવાડી બી છે ને એ બધું મને આપી દે- - મજા આવે ખવાની.
હમ તેમને- - એ હજુ તો અગિયાર વાગવાનું- - જવા નહિ ના આજે તો ફરવા હારવું પેલી તો એક જણી તો ગઈ ફરવા હારવું- -
હા આજે જવાની છે આ તૈયારી કર્યા કરતા છે હવેરી બેન તૈયાર થાતી છે? મમ્મી લોકો ભી હવે તૈયાર થતા છે મે બી થામ.
હા
આવવાની તો ચાલ જ જવાના છે.
કે વચ્ચે જવાના?
તારી ઘર હેરીને જવાના છે, એટલે મમ્મી લોકથી પૂછી જોઈ ને તારી મમ્મી લોક ને.
તાલે મે પૂછી જા ઘરે કઠ જન કે લહ કે ડરલેન ત્યાંથી રમતું આવ એટલે ફોન કર એટલે હું પહેરવાની છે પેન્ટ ટીશર્ટ, વન પીસ
હા પેન્ટ ટી શર્ટ જ
પેન્ટ ટીશર્ટ ક્યાં કલરની ટીશર્ટ પહેરવાની છે?
કલંટીી શર્ત બક પેનને બુ પેન લજ છોટા વાર કે છે એટલે મસ્ત આપણે ફોટા પણ
હેર વોશો કર્યું છે, એટલે મસ્તફૂટા પડે.
હજ એમ બી રવિવાર છે એટલે
હા, તેની મજા તો અલગ જ છે. હમ. ચાલે એમને સ્કૂલ સ્કૂલ આપડણે કેટલી જલ્દી સ્કૂલ પતાવી કે એને કાઈ ખબર નહી પડી.
તો આપડે જેને બાર બી પટાઈ કર્યું, હવે કોલેજ કરતા છે હવે તું કઈ કંપની મા જાય?
મેં હં એક બાજુ જુમાં જલી છે કાજુ વાળી કંપની આવે છે તેમાં જતી છે અમે.
અ, તે કમપ્યુટર પર બેહે?
હા કોમ્પ્યુટર વા બેહે ટ્રિપલ સી કરલું કે નહી ને ટેલી ઓ કરલું કે ન એટ મને ઇન્ટરેલી પેલા ડાયરેક્ટરે મને લઈ લીધી.
હા, કઈનહિ એટલે મારા હજુ બી જગ્યા જોજે એમ કરીને.
હમણાં, હમણાં તો કઈ નહી હમણાં તો નહી પડે તમ એને કદાચ વેકેન્સી ભરવાને એમ કહ્યા કરતી છે તને કહેવા
હા, એ બી કોલેજ પચવાનું પછી ઘરે બેસીને મે હું કાલે તને પૂછી જે તું જા. પછી એમ કરી એટલે મેં પછી તને ફોન કરી ગયો. એટલે તમા કમ્પ્યુટર પચી જશે .
હા એટલે ચાર તો ઓટી જાહે.
એમ તો આપને પગાર તો પડી જ રતા હો ને આપને થાય તેટલા તો
તે આપણા ઉપર ડિપેન્ડ કરે આપડે જેટલું કામ કરે તેટલું.
હા, બરાબર.
પણ કોલેજમાંથી પેલું હ હું કેય?
આપડું નજીક જ લાગે એટલે વાંધો ની.
હા, નજીક છે, એટલે તો કઈ વાંધો નહી, લઈ લે.
એટલે આપણે અપડાઉન કરવાનું બી બહુ પેલું મુશ્કેલ નહી પડે, એટલે હારું છે. નજીક નજીક.
હા તેજ ને નજીક નજીક છે એટલે બહુ વાંધો નહી એમ એ ચાલની મે હમણાં જવાની શે.
કાલે પછી કેમને.
હારુ ચાલ કાલે કેજે હેને હા હમ્મ.